હાવ, હા કમ્પ્લીટ આવે છે.
કેમ છો?
બસ મજામાં.
બસ શાંતિ ચાલે છે. આજે હું એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વાત કરવા માંગુ છું. આજકાલ નો જે ફૂડ હેબિટ જે ખોરાક છે એના વિશે.
ખુબ સરસ સાતો ટોપિક છે ને તમારો.
હા બિલકુલ મને લાગે છે. આજકાલની જે લોકો ખાવાની આદત પાડે છે એ ઘણી બદલાઈ રહી છે. તમારું શું કેવું છે આ વાત
હા પહેલા લોકો તો ઘરનું બનાવેલું ભોજન જ વધારે ખાતા હતા પણ હવે નવી પેઢી આવી ગઈ છે. તેથી કરીને ફાસ્ટ ફૂડ અને પ્રોસીડ ફૂડ નું પ્રમાણ ઘણું વધી ગયું છે.
સાચી વાત છે. પેલા સવારે ઘણા નાસ્તા જેવા થેપલા થઈ ગયા પૌવા, ઉપમા, ઈડલી, ઢોસા વગેરે બ્રેકફાસ કરતા હતા. પણ આજકાલ ના બાળકો આજકાલની નવી જનરેશન તેણે બ્રેકફાસ્ટ ઈગ્નોર કરે છે તે કરતા નથી સ્કીપ કરે છે બ્રેકફાસ્ટ. તો તમારું શું કેવું છે આ આદત ઉપર?
આ આદત તો બવ જ ખરાબ છે મારી ના લેખે તો હું જોવા જઉં. અને કેટલાક લોકો તો હવે ડાયરેક્ટ નાસ્તા ની બદલે કોફી અને ટી લઈને જ ઓફિસે જાય છે અને આદત હેલ્થ માટે પણ સારી નથી.
સાચી વાત છે. બ્રેકફાસ્ટને દિવસનું સૌથી મોટું મહત્વપૂર્ણ ખોરાક માનવામાં આવે છે અને ચા ખાલી પેટે પીવાય નહી આજ આજ કલ લોકોને શું થઈ ગયું છે ખબર નહી.
હા બિલકુલ. જો સવારે ન્યુટ્રીશન બ્રેકફાસ્ટ લેવામાં આવે તો શરીર ને ઉર્જા મળે છે અને વ વધારે આમ શરીર આમ તંદુરસ્ત રહેે છે.
સાચી વાત છે, સાચી વાત છે. સવારનો બ્રેકફાસ્ટ એ જ માત્ર ઇમ્પોર્ટન્ટ બ્રેકફાસ્ટ જેના કારણે આખા દિવસે તમારા શરીરમાં તંદુરસ્તી જોવા મળે છે. તમે શું પક્ષું માનો છો? ફૂડ હેબિટસમાં આવેલા બદલાવ ના મુખ્ય કારણ શું થઈ શું હોઈ શકે છે?
જો મારા લેખે હું જોવા જઉં તો સૌથી મોટું કારણ તો બીઝ લાઈફ સાઈલ છે અને લોકો પાસે રસોઈ બનાવવા મા માટે પણ સમય ઓછો હોય છે. તેથી આ બધું થાય છે આજકાલ ના પીઢીઓ.
હા સાચી વાત છે ખાસ કરીને મોટી સિટી મેટ્રો સિટી જેમાં લોકો ઓફિસ માટે લાંબા લાંબા સમય સુધી ટ્રાવેલ કરે છે તેઓ રેડીમેડ ફૂડ તરફ વધારે આકર્ષિત થાય છે.
હા જેમકે જોવા જઈએ તો આપણે આજકાલ તો ઓનલાઈન ફૂડ ફૂડ ડિલિવરી સર્વિસ જ ચાલુ થઈ ગઈ છે જે બહુ જ પોપ્યુલર થઈ ગઈ છે ને હવે. ઘર બેઠા બેઠા જ ગમે તેવું ફૂડ તમારે ખાવું હોય એ મંગાવી શકો ઘરે બેઠા બેઠા.
હા આજકાલ સુધ સુવિધા તો ઘણી વધી ગઈ છે સારું પણ છે પણ આનાથી લોકોનું બહારનું ફૂડ ખાવાનું વધારે પડતું જ થઈ ગયું છે જેમાંથી એમની હેલ્થ હેબિટસ ફૂડ હેબિટસ બગડે છે.
એકદમ તમે સાચું કીધું. આનાથી ફૂડ હેલ્થ. અને ફૂડ હેબિટસ અને આખી પોતાનું શરીર આખું સ્વસ્થ રહેતું નથી અને ધ્યાન રાખવું જોઈએ પોતાના શરીરનું.
સાચી વાત છે સાચી વાત છે અગર ખોરાક તમે ખોરાક જાળવીને ખાશો સારી રીતે ખાશો તો તમારું શરીર તમને સાથ આપશે લાંબા સમય સુધી.
હા અને જોવા જઈએ તો આજકાલના પીઢીયો છે ને ઇન્સ્ટા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક પર ફૂડ ઇન્ફ્લુએન્સરને રોજ નવા નવા ફૂડ બતાવતા હોય છે ને તેથી એમની પણ આમ ખાવાની ઈચ્છા જાગૃતતા એટલી બધી વધી ગઈ છે ને. તેથી આ બધા કારણો છે.
હા કેટલાક લોકોની ફૂડ ક્વોલિટી કરતા તેના પ્રેઝન્ટેશનની વધારે પ્રભાવિત થઈ જાય છે.
હા. જોવા જઈએ તો તમારી વાત તો બિલકુલ સાચી છે ફો ટામાં સરસ દેખાતું ફૂડ હંમેશા હેલ્ધી
હા સાચી વાત છે સાચી વાત છે મે ઘણા કેસ સાંભળવામાં આવ્યા છે જેમાંથી કીડા નીકળે છે ફૂડ ફાસ્ટ ફૂડ માંથી પણ તોય લોકા એને વધારે ખાવું ગમે છે લોકાને
તો તમારું ફાસ્ટ ફૂડ વિશે તમારું શું આમ કેવું છે એ મને થોડું જણાવશો
ફાસ્ટ ફૂડ તો એમાં કેવું છે કે આજકાલના બાળકોમાં પણ જંક ફૂડની આદત ઘણી વધી ગઈ છે તેના કારણે તે શું કેવાય ઘરનું ખાવાનું બઉ અવોઈડ કરે છે
હા અને જોવા જઈએ તો ક્યારેક તો ફેમિલી સાથે પીઝા કે બર્ગર ખઈએ તો પણ ચાલે ને પણ રોજ રોજ તો નહી ખવાય ને
હા હા સાચી વાત છે ક્યારેક ક્યારેક ખવાય બટ ઇફ એ રેગ્યુલર થતું જાય તો તમારા શરીરમાં ડાયજેશન ની તકલીફ આવી શકે છે કે કોલેસ્ટ્રોલ વધી શકે વધે કેમ કે બહારના ખાવામાં કેટલું ઓઇલ હોય છે ને શું કવું તમને સાહેબ
બિલકુલ બિલકુલ સાચી વાત છે ને આજના તો બાળકો માં પણ જંક ફૂડ ની આદત ઘણી વધી ગઈ છે ને
હા સાચી વાત છે સાચી વાત છે જેમાંથી તેમની ઈમ્યુનિટી પણ સારી રહેતી નથી તમારું શું કેવું છે આજ આજકાલના છોકરાઓની ઇમ્યુનિટી પર
હા કારણ કે એ લોકા આખો આખો દિવસ એ લોકા બહારનું ખાય તેથી એમની ઈમ્યુનિટી પણ ના રહે અને પાચન ક્રિયા ન પણ કશું આમ રે નહી તેથી આ બધા બધું જાત જાતનું પછી એમને પેલું એ બધું થાય રોગો બધું આયા આ વિજય શરીરમાં તેથી અને જોવા જઈએ તો પહેલાના સમયમાં તો છે ને પાડો લોકો ફ્રૂટ્સ અને હોમમેડ સ્નેક્સ વધારે ખાતા તા તા. પણ અત્યારે એવું રહ્યું નથી.
સાચી વાત છે. સાચી વાત છે. હવે પે પેરેન્ટસ પણ ઘણા બિઝી હોય છે. એટલા બાળકોને રેડીમેડ ફૂડ આપી દે છે. તમારુ શું કેવું છે આ વાત પર.
હા પણ એક કારણ છે. પણ પેરેન્ટ્સે એ બાળકોને હેલ્થી ફૂડની આદત આમ ન પાડવી જોઈએ ને.
સાચી વાત.
અને શું તમને તમે માનો છો કે ટ્રેડિસ
હેલો.
હા.
હન તમારો અવાજ કપાઈ ગયો
એટલે તમે માનો છો કે ટ્રેડિશનલ ગુજરાતી ફૂડ હેલ્ધી હોય છે?
અ મારા મતમાં એવું છે કે ઘણી હદ સુધી હા. જો યોગ અ યોગ્ય પ્રમાણે લેવામાં આવે તો રોટલી, શાક, દાળ-ભાત, ખીચડી, સાસ જેવુ ભો ભોજન વગેરે દહી તે આપડા પડા પાચન ક્રિયાને ખુબ ઘણી હદે સુધારે છે.
હા, તો છાસ તો ડાયજેશન માટે પણ ખુબ સારી મનાય છે ને.
હા ખુબ સારી મનાય છે. જેનાથી ઘણા ન્યુટ્રીશનસ આપડા શરીરમાં શું કેહેવાય
મહત્વ બતાવે છે. એવું જ કઈક ને તમે એવું કહેવા માંગો
હા મહત્વ બતાવે છે. જવી થઈ ગવુ. અને આજ કલ સવારે અ આજકલ સવારે લોકો દૂધ પીવા અવોઈડ કરે છે. તમારું શું કેવું છે આ વાત પર. કેમ અવોઈડ કરતા શે અને એના શું ફાયદા છે દૂધ પીવાથી સવારે.
દૂધ પીવાથી ઇમ્યુનિ ટી રે. પછી હેલ્ધી સ્કીન રે. અને બઉ બધા ફાયદા છે. પણ હવે જે લોકા દૂધ નથી પીતા. હવે એ લોકાનું તો આપડે કઈ કરી ના શકાય. કારણ કે એમને ભાવતું જ ના હોય તો આપડે શું કરાય. પણ હવે લોકો છે ને તાર પડ તા તો ઓર્ગેનિક ફૂડ તરફ પણ આકર્ષિત થઈ રહ્યા છે. મારા ખ્યાલથી તો.
સાચી વાત છે. સાચી વાત છે. દૂધમાં ઘણા કાર્બોહાઈડ્રેટ પણ હોય છે, પ્રોટીન હોય છે, મિનરલસ હોય છે, હેલ્ધ ફેટ હોય છે, જેમાંથી જે લોકો દૂધ નથી પીતા તે લોકો આ બધું મિસ કરી રહ્યા છે. અને બાર બધું ખાય પીજા ખાય છે. એ. ખબર નઈ શું જાત-જાતનું રાત આવેય છે.
પણ તમા હા. તમારી વાત તો બિલકુલ સાચી છે, કે લોકો બહારનું ખાઈને એ લોકોની પોતાની જ આમ હેલ્થ અને કંડિશન એમની પોતે જ બગાડે છે, ને રો રોગ તારક પ્રતિકષાથી પેલી ઓછી થતી જાય છે એમની.
સાચી વાત છે હવે આ જે આદત. છે એને જાળવવા માટે આપડા. શું કરવું જોઈએ?
આપણેે રોજ સવારે ઉઠીને પેલા તો દૂધ પીવું જોઈએ, પછી સરખું ખાવું જોઈએ ફ્રૂટસ ખાવા જોઈએ, અને ટાઈમે ટાઈમ. આપડે બધું છે આમ ખાવું. વ્યવસ્થિત ખાવું જોઈએ અને બહારનું ખાનું આમ ઓછું જ કરવું જોઈએ કે ભાઈ. એક વીકમાં ગયા હોય તો એક બે વાર ચાલે બનું ખાવાનું પણ રોજે રોજ તો ના જ ખાવાય બનું.
સા સાચી વાત છે સાચી વાત છે હવે આ વસ્તુ. આપડે જે રીતે ઇન્સ્ટાગ્રામ ફૂડ ઇન્ફ્લુએન્સર્ બનાવે છે. કે આ આટલું આહાર હોય. એવી રીતે આપડણે પણ એક એક પગલું પાડી શકીએ કે તમે સવારે ઉઠીને આ કરવું. આ વસ્તુ ખાવું.
હા, મતલબ કે તમે તમે એવું કહો છો કે એક બેલેન્સ ડાયટ નો એક બેલેન્સ ડાયટ બનાવું જોઈએ. જોઈએ જેમાં આપડે બધું આપણે સવારે ઉઠીને શું કરવું જોઈએ, પછી બપોરે શું જમવાનું થવું જોઈએ.
સાચી વાત છે.
બધું જાય જાયને પ્રોટીન્સ વિટામિન્સ મિનરલ્સ અને આ બધું જ મુદ્દે બધું બધું એની અંદર હોવું જોઈએ, એવું.
સાચી વાત છે, સાચી વાત છે અને અને પાણી આપણેે કેટલું પીવું જોઈએ?
પાણી દિવસ મ તો, છ થી સાત લીટર તો પાણી પીવું જ જોઈએ.
બરાબર છે બરાબર છે તમારી વાત સાચી,
હા.
જેનાથી પ્રોપર હાઈડ્રેશનથી શરીર, સારી રીતે કામ કરે છે, પાણી ખૂબ જરૂરી છે. પાણી ના હોય તો હાઈડ્રેશન હ હાઈડ્રેશન ના હોય તો ચક્કર આવી શકે છે.
બિલકુલ એટલે તો ડોક્ટર એવું કે છે કે રોજ છે પાણી પીવાનું.
પછી શું બદલાવ કરવો જોઈએ આપણે?
સેના માટે હલો? હલો.
હેલો હેલો. પછી આપડે આપણા શરીર ને જાળવવા માટે ખોરાક માં શું બદલાવ કરવો જોઈએ?
આપણેે આપડું બેલેન્સ ડાયટ બનાવાનું અને રોજ ફોલો કરવાનું જેથી
સાચી વાત છે સાચી વાત છે તમારી.
હા, આજે ખુબ સરસ તમારી જોડે વાત કરીને મજા આવી ગઈ મને.
જોડે વાત કરી ને ચલો પછી ક્યારેક મુલાકાત કરશું.
હા હા મલ્યે મળ્યે ખુબ સરસ મજા આવી ગઈ.